સર આ બેઠા અત્યારે તો.
હ, કઉ છું એ વખત. તે સાંભળ્યું તું તમારા હાથ ન હાંડવો બહુ સરસ બને છે.
હા.
તો ખવડાવ, હવે કોઈક દિવસ રેસીપી બેસીપી આપો. છોકરાઓ ટિફિન માં લઈ. ક્યા હતા, તમારા તો મારી છોકરી કે મમ્મી આટી હાંડવો તો બહુ સરસ બનાવે છે. તો કેટલી વખત કે તો મેં કીધું સારું. મેં કીધું દુકાન થી અપાવું હાંડવો દુકાન થી અપાવું તો કે, ના આટી જેવું નથી. માર છે.
હા, તો વાંધો નહી, તમને તૈયાર લોટ થી. બનાવો છે કે, ઘરે પલાળ ને હાંડવો બનાવો છે.
તમે પલાળી ને, કેવી રીતે બનાવ છો રેસીપી.
હું તો તૈયાર લોટ લાવું છો ને, રાતે પલાળીને મૂકું છું, સવારે એનામાં દૂધી, ગાજર, લસણ. મરચા એ બધું નાખી, અને આથો થોડો આવે, પછી એના પછી બનાવ છો, બધી વસ્તુ નાખી.
હમ, એટલે લોટ તમે હાંડવાનો તૈયાર લાવો છો.
હા.
અને એને પણ આખી રાત પલાળવું પડે છે.
હા, હું તો રાતે પલાળીને છાસ માં મૂકી દઉં છું.
હમ હમ તો એ ખાતું નહી ખઈ શતું.
ના નહી થતું મારું દહી આવે છે ને એની છાસ બનાવીએ છે ને એકદમ.
હમમ એટલે તો એ કેટલા બારેક વાગે બનાવવું હોય તો રાત્રે પલાડો છયું.
હું તો રોજ માટે રાતે જ પલાળું છું ભલે ટોકરા બનાવાય કે હાંડવો બનાવા.
રાત્રે પલાળીને મૂકી દઉં. જો સવારે બાર વાગે અગિયાર વાગે જેટલા આગે બનાવ હોય એટલા આગે બનાવજો. પણ રાત્રિ જ પલાવી, ના ફ્રીજમાં નથી નીકતી.
હા પછી એમાં શું શું કરવાનું હોય છે?
પછી દૂધી છે ગાજર છે લસણ લીલા મરચાં. કોથમી ખાંડ લીંબુ એ બધું નાખું છું. અને પછી એનું બેટર તૈયાર થાય એટલે તલ નાખીને તેલ નાખીને વગાર કરીને એમાં કરી દઉ છું આડેવા નાની સાઈડમાં.
એટલે દૂધી ન કેટલું પ્રમાણ નાખવાનું ગાજર કેટલું નાખવાનું.
હું તો રનિંગ માટે રોજ પાંચસો ગ્રામ પલાળો છું મારા રોજ ત્રણ છોકરા ને એટલા માટે, પાંચસો ગ્રામ. મારું દસ રૂપિયાનું દહીં આપણે આ ડેરીથી આપે છે ને એ રીતનું દહીંમાં. ખીરું પલાળું છું દરરોજ.
સો ગ્રામમાં દસ રૂપિયા ને, એટલે આપણે જોઈએ તો સો ગ્રામ જેટલું દહીં જોઈએ. પછી બાકીનું પાણી ઉમેરી દેતા હશો.
હા, નાના-મોટું જેટલું પાણી તો ઉમેરવું પડે છે ને પાંચસો લોટ મારા દહીં થઈ રહ્યું છે આમ તો, થોડું ઘણું ઉમેરવું પડે. તો મારી દવાનું.
પછી એને કેવું ખીરું જાડું મતલબ મૂકવાનું કે એકદમ પાતળું મૂકીશું એટલે જાડું થઈ જશે.
પહેલાં એમાં હલાવીને મૂકો, પછી ઘટ્ટ થાય તો નોર્મલી પાણી નાખીને હલાવી દેવાનું.
એકદમ નરમ પડી જાય ને કે આમાં નાખ્યું એમાં, પછી વાંધો નહીં પછી પલાળીને મૂકી દો એટલે સવારે જઈને જોઈશું તો આઠો આલો જ હશે એમાં.
હમ, એવું નહીં એ પલાળીએ ને આપણે તો કેવું આપણે ખીરું ન બનાવીએ એવી.
ના એક હા ખીરાની ટાઈપ જ પલાળવાનું છે પણ એકદમ ખીરાની જેમ પાતળું નથી કરવાનું.
એક એક ઘાત આમ કુરચીથી આપણે કાઢીએ ને તો એક ભાત. હોય એટલુંનું કેવું ખીરું હોય છે એવી રીતે એટલુંનું હોય છે, એવી ઠીક છે, બોન
હા હા.
હમ હા.
પછી હા ગાજર છે દુધી જેટલું તમને અનુકૂળ લાગે અમારો તો એક ગાજર છે. નાની દૂધી છે. અને તીખું વધારે ખાવું હોય તો, છીણીને નાખ એ છે.
પેલી છીણી છીણવાની આવે છે.
હા એનાથી છીણી નાખવાનું, અને લસણ-મરચાં જેટલું આપણને ટેસ્ટ વધારે ખાવો હોય તો વધારે નાખીએ છીએ અને કામ આપણે હા મીડિયમ ચાલે છે.
અને દૂધીનું પાણી નીતરીને નાખો છો કે પાણી સહિત જ નાખો છો કેમ કે દૂધી
ના દૂધી તો એમાં તો પાણી સાથે જ નાખી દઉં છું એમાં તો મારે દૂધીનું પાણી નથી કાઢતી હાંડવામાં તો. થેપલા કર હોય ને કે મુઠિયા તો જ પાણી કાઢવાનું નહીં તો આમાં ચાલી જાય છે.
હમ હમ હમ, ના એટલે અને પેલું નાખવાનું આપણે ટામેટું.
ના ટામેટું નહીં ગાજર. દૂધી, લીલા મરચાં, લસણ. કોથમીર અને થોડું લીંબુ અને ખાંડ.
અચ્છા એમાં લીંબુ કેટલું અડધું લીંબુ નાખી દેવાનું અડધો કિલોમાં?
હાડ તો પેલામાં મોટો એક લીંબુ આખું નાખી દઉં છું. અને એક ચમચી ખાંડ નાખી દે છે.
હમ, અને વઘાર હા એમાં કઢાઈમાં કરો છો કે પછી પેલું ફ્રાય?
ના આપણે આવે છે ને હાંડવા માટેની કડાઈ. એ છે એટલે એમાં બનાવું છું, એમાં વઘારમાં તે તલ અને લીંબડો નાખવાનો વઘાર કરતી વખતે.
હા, પહેલાં તેલમાં કે ઘીમાં?
ના તેલ માં બનાવે.
હમ, જો પેલા નીચે કઢાઈ ગરમ થાય એટલે પેલી હાંડવાનું પેલું નાખે
હા હાંડવાની કઢાઈ મૂકો એમાં એક પીપરી તેલ નાખવાનું. પછ તેલ ગરમ થયલા તલ નાખવાના તલ ને લીમડો બે નાખી દો એટલે એના ઉપર ખીરું મૂકી દેવાનું એટલે ખીરું જે એટ આપડે હાડવો કર હોય, એવડી સાઈ નો કરી દેવા નાનો
તેમાં તો એમાં તો પેલું જીરો રઈ એ નથી નાખવાનું?
ના જીરું અને રાય નહી આવે, લીમડું અને તલાજ આવશે ખાલી.
હા પછી પેલું નાખીને કેટલી વાર મૂકવાનું?
એ નાખીને ઢક્કણ વાખવાનું પછી સીજાય એવું લાગે તો એ સીજેલું જોવાનું ના સીજ્યું હોય તો પછે સીજાઈ જાય તો પડ ફેરવી દેવાનું ના સીજ હોય તો એ વરે પાછું સીજવવા દેવાનું. છે.
પેલું આપણે જોવું ટલી જોઈએ છીએ, ચક્કુ કે કઈ નાખ કીને ભીનું ભીનું હોય તો પછી વાતાએ હે એક એક હમ્મ હમ્મ. એટલે એક ને પાચ પાંચ સાત મિનિટ થાય છે નાના નાના કરીએ તો એ હે ના.
હા કેમ કે જાડુ હોય છે ને એટલે પાંચ મિનિટ તો લાગે જ શીખતા એટલા.
પછી સીઝેલું ના લાગે તો પાછું રાખી દેવાનું પછી પાછું સીજવી દેવાનું.
અને પાછું ફેરવીને પાછું ઢાંકણું લગાવવાનું.
હા ઢાંકણું તો બે બંને વખત. લગાવાનુ.
અને ઢાંણા ઉપર પાણી મૂકવાનું. ના તો આપડું મારે તો કાચ વાળું છે ને એકદમ. હમ્મ હમ્મ હમ્મ. હા હા. હા એટલે એનું પડસેવો તો પડે તો વામાંંધો નથી ને એવું.
હું પડસેવો પડે એટલા માટે વધારે પેલું સ્ટીલ નું એમાં યુઝ કરું છું.
હમ્મ હમ્મ હમ્મ કેમ પડશે એવું પડે એટલે ું થઇ જાયે.
હા એટલે એમાં સ્ટીલ નું આવે છે ને એ વાપરું છુ.
હમ્મ હમ્મ અને એના સાથે શું લસણ ની ચટણી લીલી ચટણી.
બંને બનાવીએ જે રીતે છોકરાઓ ભાવે. કોઈને તીખું ખાવું તીખી ખાય કોઈને ઓનલી ગ્રીન ખાવે તો ગ્રીન ખાય.
તમારા તો લસણ ની ચટણી એ બહુ ગમે છે એ કેવી રીતે બનાવ છો?
લસણ ની ચટણી તો લસણ મરચા ખાંડવાના ને એમાં શુ ું મરચું ખાંડી દે છે પછી જીરું નાખ
પેલું મિક્સર માં નથી પીસતા?
ના મિક્ચરમાં નહી પીસતી હું તો ખાણી માં ખાંડી ન લસન
બધું મિક્સ. કરીને જો પેલા લસણ નાખવાના લીલા મરચા નાખવાના અને પછી લાલ
પેલા લીલા ચાર ને લસણ ખાંડી દેવાનું, પછી જીરું બી અંદર જોડે ખાંડી દેવાનું.
કેટલું નાખવાનું જીરું?
જીરું તો અડધી ચમચી નાખો તો ગણ.
હમ હમ.
એ ખાંડી ને પસે ની જોડે માં સૂકું મળ કચું નાખી દેવાનું ખાંડવા, એ ખાંડણીમાં જોડે જોડે ખાંડી દેવાનું. પછ જેટલું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું.
હમ હમ.
અને એ થઈ જાય એટલે એમાં થોડું પાણી નાખીને હલાઈને રાખે નાખવાનું પછી, જયારે કડાઈમાં મૂકવું હોય. હા પાણી નાખશો તો તમારે ભરે ને ને ખાણીમાં.
બગડી નહી જાય પાણીથી?
ના નહી બગડે.
હમ હમ પછી?
હા બગડશે તો નહી.
અને પછી એને કઢાઈ માં વઘાર નહી કરતા?
શું કર છો?
એને કઢાઈમાં વઘાર નથી કરતા ઘી માં?
કઢાઈમાં વઘાર કરવાનું ને પણ મરચુંની બધું ખાડ આપે છે એમાં સેજ પાણી નાખીને હલવશો ને, એટલે વઘાર માં મરચું બળે હીમ
અચ્છા એટલે પાણી નાખવાનું કે લાલ મરચું બળે નહી.
હા એટલા અમારતે નાખવાનું કે લાલ મરચું એમાં ભરે બી નહી અને પાણીમાં જાય એટલે એક ટેસ્ટ એક સરખું રહેે
હા નહી તો આપડે મરચો નાખીએ તો એનું આખું ધુવો ધુવો થઈ જાય ખાસી ખાંસી આવવા લા ગે બરાબર અને એમાં કઈ નીચે નાખવાનું છે? તેલ કે ઘી માં
બસ કઢાઈમાં તો એક ટીપરી તેલ નાખવાનું અને બાકીનું નોર્મલી પાછું પાણી નાખી દેવાનું જે ખાંડડીમાં નાખ્યા પછી વધે ને તેમાં સેજ પાણી નાખીને ખાંડડીમાં પાણી ફેરવી ને એમાં નાખી દેવાનું પછી હલાઈ દેવાનું બે મિનિટ હલાવશો એટલે ચટણી તૈયાર
હમ હમ હમ અને આ ઘેમાં કરીએ તો?
આમાં અમુક વસ્તુ કેવું છે, રનિંગ બધા તેલમાં બનાવતા હોય છે. ઘીની વસ્તુ અમુક જ ગમે અમુક ને નથી ગમતી એટલા મા
ઘીમાં પછી પેલું થ એ થઈ જાય, અને પછી જામી જાય આખી
હા પણ માર્કેટની વસ્તુ કેવું કે બધા માર્કેટ નુ ભાવતું હોય ને એ રીતે આપડને તેલ ની વાય તેમ ગમે તે બનાવો ને
હમ એ વાત સાચી છે, આપણને તેલનું બનાવીએે ને એટલે બહાર નું તેલનું ગમેગીનું બનાવીએ ને એટલે છોકરાઓને હજમ નથી થતું
હા એટલા માટે
ના ના આવ્યો હું મેં કીધું રિશીકા મે મેં ક્યારનું કીધું મારી છોકરી કતી તી, આંટીથી રેસીપી પૂછો પૂછો? મેં વિચાર્યું કાલે બનાવી આપું એટલે મેં હવે લોટ મંગાવું કાલે એટલે પછી પરમ દિવસે બનાવું
હા વાંધો ની અને કઈ એવું લાગે તો પાછું પૂછજો એટલે બનાવાની ખ્યાલ ના હોય તો બનાય આપીશ
હા હા એવું કઈ હશે તો હું પાછો ફોન કરીશ તમને હને સારું ચલો મૂકું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.